હલો મને નહી હલો
આ જાાર
હા ફાઈન કેમ છે તું હ
હું પણ સારી છું આજે તું ક્યાંથી આવી રહી છે
મે મેં સુરત ગયેલી મેં સુરત ગયેલી ભાઈના ત્યાં તું કેમ છે હલો ફતિમાં
વા મને પણ બજાર
મારો અવાજ આવે છે તને
થાવે છે ને
હા તારો અવાજ હમણાં મને નહતો આવતો એટલે હા બોલ શું કઈ છે
તો આજે તું ક્યાંથી આવી રહી છે?
હું સુરત ગયેલી તાથી ખૂબ ખરીદી કરીને આવી સાડી ને બધી કપડા મટીરિયલ
હા મને પણ બજારમાં જવું ખુબ ગમે છે શું ખરીદું
મેં તો હું તો સ્થાનિક બજારમાંથી આવી રહી છું તો મેં તો બધું જાત જાાતની વસ્તુઓ જોઈ છે પણ હમણાં શાકભાજી ને શાકભાજી ફળો થોડા કપડા અને ઘર વખરીની કેટલી જરૂરી વસ્તુઓ ખરીદીને લાવેલી.
આપણા સ્થાનિક બજારોમાં લગભગ બધી જ વસ્તુઓ મળી જાય છે.
હા અને ત્યાં ખરીદી કરવાની મજા પણ અલગ જ હોય છે જો ભાવતાલ કરાવવાની.
તને મોલમાં ખરીદી કરવું બુ ગમે છે કે સ્થાનિક બજારમાં.
સાચું કવ મને તો બંને જ ગમે છે પરંતુ સ્થાનિક બજાર વધુ રસપ્રદાન એટલે ઇન્ટરેસ્ટિંગ લાગે છે.
એવું કેમ.
કારણ કે ત્યાં વિવિધ દુકાનો હોય છે લોકો સાથે વાતચીત થાય છે અને ઘણી વખત સસ્તા ભાવે વસ્તુઓ પણ સારી મળી જાય છે અને મોલમાં તો ખાલી બધું દેખા દેખી ન હોય છે. બધા કપડા લટકાવેલા હોય છે ને એને સિલેક્ટ કરવાના હોય છે ને પછી મૂકી દેવાના હોય છે.
હા અને ત્યાં ભાવતાર કરવાની પણ તક મળે છે.
હા એ સ્થાનિક બજારમાં મળે છે મોલમાં નથી મળતી મોલમાં તો ટેગ લાગવો હોય છે તે આપને કમ્પલસરી ચુકવવો જ પડે છે.
તું ભાવતાલ સારી રીતે કરી શકે છે.
પ્રયત્ન કરું છું પરંતુ મારી મમ્મી તો આ કામમાં નિષ્ણાંત એટલે હોશિયાર છે.
હા મારી મમ્મી પણ એવી જ છે.
સ્થાાનિક બજારની એક ખાસ વાત એ છે કે ત્યાં તાજી શાકભાજી અને ફળો મળે છે.
હા અને ઘણા ખેડૂતો સીધા જ પોતાની ઉપજ વેચવા આવે છે.
તેથી ગ્રાહકોને સારી ગુણવત્તા વાળી વસ્તુઓ પણ મળે છે.
અને ખેડૂતોને પણ યોગ્ય ભાવ મળે છે.
તું બજારમાં સૌથી વધુ શું ખરીદી પસંદ કરે છે.
મને કપડા ચુડીઓ અને નાના નાની નાની નાની નાની ઘર સજાવટની વસ્તુઓ જોવી ગમે છે.
મને પણ ખાસ કરીને જો તહેવારો દરમિયાન બજાર ખુબ સુંદર લાગે છે ભૂરેલું ભરેલું લાગે છે ગીચ વસ્તી વાળું લાગે છે ત્યાં પગ મૂકવાની જગ્યા ત્યાં નહી હોતી.
હા દિવાળી નવરાત્ર તરીકે અન્ય તહેવારોમાં બજાર રંગબિરંગી બની જાય છે.
દુકાનોમાં લાાઈટિંગ અને સજાવટ જોવાની મજા પણ અલગ જ હોય છે.
અને લોકો ખરીદી માટે મો ટી સંખ્યામાં આવે છે.
તને યાદ છે ગયા વર્ષે આપણે નવરાત્રી પહેલા જ ખરીદી કરવા ગયા હતા.
હા આપણેે ઘણી દુકાનો ફરી હતી.
અને છેલ્લે સુંદર દેશ પસંદ કર્યા હતા.
ખરીદી કરતી વખત તો સૌથી મે મહત્વની વાત શું છે.
મારા માટે જરૂરિયાત મુજબ ખરીદી કરવી નેસેસરી ઇમ્પોર્ટન્ટ છે ફેસિલિટી
સાચું ઘણી વાર લોકો જરૂર ના હોય એવી વસ્તુઓ પણ ખરીદી લે છે.
તેથી ખરીદી પહેલા યાદી બનાવી લેવીની આપણી ટેવ રાખવી જોઈએ.
હા તેનાથી સમય અને પૈસા બંને ની બચત થાય છે.
આજે પણ લોકો ઓનલાઈન ખરીદી પણ કરે અચ્છા.
હા ઓનલાઈન ખરીદીમાં સુવિધા છે પરંતુ બજારમાં જઈને વસ્તુ જોઈને ખરીદી.
ખાસ કરીને કપડા અને ચંપલ જેવી વસ્તુઓમાં તે તો ઘણી અ સહુલિયત છે.
કારણ કે આપણે તેની ગુણવત્તા ચકાસી શકીએ છે.
સ્થાનિક બજાર નાના વેપારીઓ માટે પણ ખુબ મહત્વનું છે.
હા તેમની રોજીરોટી બજાર પર આધારિત હોય છે.
તેથી શક્ય હોય ત્યારે સ્થાનિક વેપારીઓ પાસેથી જ આપણે ખરીદી કરવી જોઈએ.
તેનાથી સ્થાનિક અ અર્થ તંત્રને પણ ફાયદો થાય છે.
બજારમાં જતા વખતે સ્વચ્છતા પણ જાળવવી જોઈએ. હાઈજીનની ગમે ત્યા કચરો ફેંકવો ન જોઈએ.
અને પ્લાસ્ટિકની થેલીઓ ઓછો પ્લાસ્ટિકની થેલીઓની ઓછો ઉપયોગ કરવો જોઈએ.
ના બદલે કપડા ની થેલી લઈ જવી વધુ સારી
તું બજારમાં જતી વખતે બજેટ નક્કી કરે છે?
હા જેથી વધારે ખર્ચ ન થાય એતો મારો શોખ છે.
આ ખુબ સારી ટેવ છે.
મારા મને સમજદારી ખરીદી કરવી એ પણ એક
બિલકુલ. સ્વસ્થ તા કિંમત અને જરૂરિયાત ત્રણેય બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
સ્થાનિક બજાર માત્ર ખરીદીનું સ્થળ નથી પણ લોકો વચ્ચેના સંબંધો પણ મજબૂત બનાવે છે.
હા ઘણા દુકાનદારો તો નિયમિત ગ્રાહકોને ઓળખતા પણ થઇ જાય છે.
અને ક્યારેક નવી વસ્તુઓ વિશે માહિતી પણ સામેથી આપે છે કે તમે આ લઈ જાવ તો ફાયદામાં રહેશો.
સાચું મને તો જ સ્થાનિક બજારનું જીવંત વાતાવરણ ખૂબ ગમે છે.
પણ ત્યાં હંમેશા કંઈક નવી વસ્તુ જોવા તો મળે જ છે.
વામાં તું જય્યારે બજાર જાય છે ત્યારે સૌથી પહેલા કઈ દુકાનમાં જવાનું પસંદ કરે છે.
મને પણ હંમેશા કઈક નવી વસ્તુ જોવાનું ગમે છે પણ મેં ખરીદી તો જે જરૂરતની મારી હોય છે સ્થાન તે જ પેલા ખરીદ કરું છું. જે મેં લિસ્ટ બનાવીને જાઉં છું.
મને પણ ખાસ કરીને તહેવારો પહેલા તો બજે બજારમાં કેટલી બધી બધી નવી ફેશન જોવા મળે છે.
હમ્મ બરાબર છે. કેટલી બધી કલરફુલ બધી પ્રિન્ટને બધું સારું સારું જોવા મળે છે. કેટલું સરસ રીતે બધું આ લટકાવેલું હોય છે એને સંઘારેલું હોય છે.
તને ખરીદી કરતી વખતે વધુ સમય ક્યાં લાગે છે.
અ મને તો ખરીદી કરતી વખતે સમય વધારે બજેટમાં લાગે છે. બજેટ જ્યાં વધી જાય ત્યાં પાછું નીચે આવી ને પાછું વિચાર કરતી થઇ જાવ કે કપડા લવ કે ના લવ.
હા મારી સાથે પણ એવું જ થાય છે.
તું ખરીદી કરતી વખતે બ્રાન્ડેડ જોએ છે. કે ગુણવત્તા
હું પહેલા ગુણવત્તા અને કિંમત જોઉં છું માત્ર નામ માટે વસ્તુ ખરીદવી મને યોગ્ય લખતી નથી.
સાચું સારી ગુણવત્તાની વસ્તુ લાંબો સમય ચાલે છે.
તને બજારમાં સ્ટ્રીટ ફૂડ ખાવાનું ખાવું ગમે છે.
અ સાચું કહું તો હા ક્યારેક પાણીપુરી ભીર પૂરી અને સેન્ડવીચ ખાવાની મજા આવે છે. પણ આપણા જે ઓળખી ત જે છે ને રાજુભાઈ એની પાડીપોડી તો હાઈજીન વાળલી હોય છે જે હેન્ડ ગ્લોવસ પહેને છે માથા પર ટપી પહેગરેે છે અને ચમચા વડે એને આપને આપે છે.
હા સાચ્યમાં સ્વચ્છતાનું પણ ખ્યાાસ ધ્યાન રાખવું જોઈએ. તું ક્યારે રાત્રે બાજુ બજારમાં ગઈ છે.
હા હા એજ મેં તને પૂછતી હતીી કે તું રાત્રે બજારમાં ગઈ છે.
હા તહેવારો દરમિયાન રાત્રે લાાઈટિંગ અને સજાવટ કારણે બજાર ખૂબ સુંદર લાગે છે.
સાચું આખું વાતાવરણ ઉત્સાહભર્યું એક્સાાઈટમેન્ટ બની જાય છે.
અને લોકો પણ ખુશખુશાલ જોવા મળે છે.
હા ગરમીની મોસમમાં પણ બધા ચાલવા નીકળે છે તે લોકોને આઈસ્ક્રીમ વાળાને પાર્લરની જગા પર પણ બધા ચારો ગો કુંડાળું વળીને હસતા બોલતા હોય છે.
ચાલ હવે. મને તો આ વાત કરીને. એક વાર બજારમાં જવાની ઈચ્છા થાય છે મમ્મી બોલાવે છે પછી કોલ કરીશ.
હા આવી વસ્તુઓ અનેકી હોય છે અને સ્થાનિક કારીગરોની મહેનત પણ દેખાય છે.
ચાલ બાય.
બાય હા.